હલો
મોર્નિંગ
ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ શાંતિ છે તમે
બસ મજામાં બસ આ છોકરાઓ છે છે ને હવે સ્કૂલ ગયા છે
હમ્મ
હમ્મ તો એજ પેલા તો આપણેે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા હતા પણ હ હમણાં ના છોકરાઓને તો આપણે ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવા જોઈએ એજ વિશે મેં તમને વાત કરવાની હતી
બધું છે તો ઇંગ્લિશ મીડિયમ જમાનું છે ઇંગ્લિશ મીડિયમ માં જ પડાવવા જોયું હવે તો બધા લોકોની ઇંગ્લિશ આવે તો છોકરાને બી ઇંગ્લિશ આવો જ હોય હવે તો.
હા આજના યુગમાં શું ગુજરાતી મીડિયમ કરતા ઈંગ્લિશ મીડિયમ નો વધારે મહત્વ વધી ગયું છે કારણ કે અ હમણાં શું ટેકનોલોજી ન ને એ પણ વધારે ચાલે છે તો એમાં શું ઇંગ્લિશ મીડિયમનું વધારે હોય છે એમ.
માતા પિતા માટે મહત્વનો પ્રશ્ન એ બની જાય છે કે છોકરાઓને ઇંગ્લિશ મીડ બનાવીએ કે છોકરાઓને ગુજરાતી મીડિયમણ્યા એમ
બધું ઇંગ્લિશ મીડિયમમાં જ જો આવી કેમ્પ્યુટર નો જમાનો આવી ગયો છે બધા કેમ્પ્યુટર ના પ્રોડક્ટ નીકળે છે જે જે ગોષીમાં કેમ્પ્યુટર કેમ્પ્યુટર જ ચાલે
હા એ તો છેજ પણ જો ગુજરાતી મીડિયમમાં પણ આપણે મતલબ પેલાના ભણાવેલા પેલા બધા ભણેલા હતા અને હમણાં પગ જો ઘણા માતા પિતા એવું બી વિચારે છે કે ગુજરાતી મીડિયમમાં ભણવાનો સૌથી મોટો ફાયદો એ છે. બાળકને શું પોતાની માતૃભાષા સરળતાથી શીખી શકે છે અને એ છે ને આમ પોતાની ભાષામાં જેને જે બી હોય તે જ્ઞાન મળે છે એમ તો તેને છે ને ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે તો તેનું એ લોકો લોકોને પોતાની ગુજરાતી માતૃભાષામાં એ લોકોને અ સરળતાથી આમ શીખી શકે છે એમ.
હા એ છે.
અને ગુજરાતી મીડિયમમાં શું ભણતા વિદ્યાર્થીઓનું શિક્ષણ એકદમ અલગ જ હોય છે તેમને છેને કોઈ પણ રીતે આમ સમજાવવાની મુશ્કેલી નથી પડતી કારણ કે તે પોતાની માતૃભાષા જ છે એ. તો એના માટે પણ ઘણા મા બાપ કોય એવ બધ. વિચાર કરે છે કે આપણું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે તો તે હમણાંનું જે જનરેશન તેને એ આસાનીથી સમજી શકે છે અને જો ઘણા મા બાપ એવા હોય છે કે મતલબ એ ઇંગ્લિશ મીડિયમ ને વધારે મહત્વ આપે છે કારણ કે આજના જે આધુનિક યુગમાં છે ને ઈંગ્લિશ મીડિયમ નો ઉપયોગ વધારે થતો છે.
હા એવ છે અને ઇંગ્લિશ મેડિયમ. ઇંગ્લિશ માં આવી તો બધા બધા ગો ઇંગ્લશમાં આવે કઈ ભી પેપર હોય ઈંગ્લિશમાં આવે આવી ન્યૂઝમાંી ઇંગ્લિશ જો આવે બધા ચીજમાં ઇ્લિશી બોલે આવે તો ઇંગ્લિશ પડવાનું બઉ ગરજન છવે તો
હા એ તો છે જ હમણાં શું ઇંગ્લિશનુંું પણ વધારે છે મહત્વ કારણ કે ક્યારે બી કશે બી આપણે મતલબ બહારની દુનિયામાં પણ ઈન્ડિયા થી પણ ભારતથી પણ બહાર ભણવા જવું હોય તો કે આપણે ઈંગ્લિશ ન જ વધારે હા ઇંગ્લિશ જ વધારે જોઈએ છે તેમાં
બાગે ઈંગ્લિશ માં એવું છે કઈ બી કઈ બી ગયા આપો ને ઈંગ્લિશ ચાલી આવી આવીી
હા ઈંગ્લિશ અંગ્રેજી ભાષામાં શું આમ એમાં શું ટેકનોલોજી છે મેડિકલ છે હવે કોઈ પણ આમ બિઝનેસમેન હોય છે તો તેમાં શું અંગ્રેજીનોો ઉપયોગ વધારે થાય છે. ઈંગ્લિશ મીડિયમમાં હું શું ભણે બાળકો ભણે છે. તેમાં એ લોકો શું શરૂઆત થી જ અગર જો ઈંગ્લિશ મીડિયમમાં મુૂકવામાં આવે તો એ લોકો આસાની થી બધું ઈંગ્લિશ બોલતા પણ શીખી જાય છે. અને કોઈ પણ નોકરી કરવું હોય કે કોઈ પણ એવું હોય તો એ એમને સરળતાથી શું નોકરી મળી જાય છે.
ઇંગ્લિશ આવે મને તો બધું આવી ગયું એવું છે આવે તો ઇંગ્લશ ઇંગ્લિશ માટે સબ ઇંગ્લિશ આવી એ ચાલે ઇંગ્લિશ.
હા. જો બાળક અગર જો સારી રીતે અગર જો ઇ્ અંગ્રેજી સમ સમજી શકતો હોય તો ઘણી કંપનીઓમાં કેટલી બધી સ્કૂલોમાં અંગ્રેજી અંગ્રેજી ભાષાનું આમ વધારે જ્ઞાન જોઈએ છે. તો એના કારણે મા બાપો માતા પિતા પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમ જ ભણાવવાનું પસંદ કરે છે.
કઈ બી મુશ્કેલ ના આવે વચ્ચો ને આગળ જ આવેની ઇંગ્લિશ આવે તું
એ તો છે જ હમણાં શું શિક્ષકો છે ને બાળકને પાછળ કેટલી મહેનત કરતા હોય છે એમની સફળતા માટે એમ કેટલું બધું એ લોકો જનરલ નોલેજ પણ આપે છે જેમ કે ને હવે ગુજરાતી મીડિયમમાં અગર જો ડોક્ટર ભણે છે તો એ લોકો ને એટલું બધું નથી હોતું નોલેજ આાજે હવે ઈંગ્લિશ મીડિયમ માં ભણેલા વિદ્યાર્થીઓ હોય તો તે લોકોને શું સરળતાથી બધું એ લોકોનું કામ સરળ બની જાય છે. ચ
હાલા આજના દુનિયામાં ઈંગ્લિશ બોલવાની આજના દુનિયામાં એ થઈ ગયો છે ઈંગ્લિશ ના આવે તો કઈ ના આવે બચ્ચોને કઈ બી
હા એ તો છે જ બાળકે શું હવે બાળકને શું છે ને અ ગુજરાતી કરતા હવે અંગ્રેજી ભાષા શીખવામાં બાારે એ લોકોને રસ ધરાવે છે. કારણ કે ગુજરાતી ભાષા તોું. આપણે આમ બી ઘરમાં હોય કે કોઈ પણ સાથે બોલતા હોય તો તે એમ પણ આપણે શીખી જઈએ છેએ પણ ઈંગ્લિશ મીડિયમનું તો એટલું બધું મહત્વ છે કારણ કે અમે આજકાલ છે ને નોકરી માટે કે કોઈ પણ જગ્યાએ આપણે કામ કરવું હોય તો તેના માટે હમણાં અંગ્રેજી શબ્દનો અંગ્રેજી ભાષાનો જ વધારે ઉપયોગ થાય છે.
અંગ્રેજી બહ ચાલે અંગ્રેજી માં બધું ચીજ આ જાય.
હમ એ તો છે જ. બરાબર છેયો હા તો એટલે આવું કહી શકાય કે જે હવે ગુજરાતી મીડિયમ કે ઈંગ્લિશ મીડિયમમાં અ આપડે એવું તો નહી કહી શકીએ કે બંનેવું જરૂરી નથી આમ તો ગુજરાતી મીડિયમ પણ જરૂરી છે આમ ઈંગ્લિશ મીડિયમ પણ જરૂરી છે.
ગુજરાતમાં ર તો ગુજરાતી લાગે જ બોલવા.
હમ આપડણે બધા તો આપણે ગુજરાતી મીડિયમમાં જ ભણેલા હતા. પણ હમણાં જે જનરેન છે બાળકોને બધા છે ને ઇંગ્લિશ મીડિયમ જ ભણાવવાનું વધારે પસંદ કરે છે.
ઇંગ્લિશ આવે તો બધું આઈ જાય.
હા કારણ કે હમણાં ટેકનોલોજી ના હિસાબ થી ટેકનોલોજી ના હમણાં યુગમાં છે ને છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો એ વધારે સારું કેહેવાય એમ.
એા હ ઇંગ્લિશ માં
અ જીવનમાં એ લોકોને છે ને જલ્દી કોઈ બી આમ ઇંગ્લિશ મીડિયમમાં શીખવું હોય તો તે લોકો એકબીજા સાથે વાત કરવી હોય તો. અ એ લોકો માટે સરળ થઈ જાય છે.
હવે કઈ ભી વાત કરવાની હોય તો ઈંગ્લિશ માં જ કઈ બી કોઈ કરવાનું હોય તો ઈંગ્લિશમાં જ. પેપર લિખવાનો હોય ઇંગ્લિશમાં હવે તો ઇંગ્લિશ મેડમ તો બહુ ઈંગ્લિશ જ ચાલે બધો બ ફરી ભાષા ચાલતી નહીં.
હમ્મ એ તો છે જ બીજો
બસ કઈ નહી પણ બહાર દેશામાં ઈંગ્લિશ ચાલે એવું
હા હવે તો બધી બધું મતલબ જે બી હોય કોઈ પણ પેપર હોય કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો બધા હવે આજકાલ ઈંગ્લિશમાં જ આવે છે હમ્મ ઠીક છે હવે કોઈક સરકારી કાર્યક્રમો હોય કે જે મતલબ વધારે મતલબ આવી રીતે ઉચ્ચ શિક્ષણ નહી એ લોકોને મળેલું હોય તો તે લાગવા માટે એ લોકો હિન્દી માં એ લોકો કન્વર્ટ કરીને આપે છે કે જે લોકો ઈંગ્લિશ સમજી જ ના શકે કે
મોટમાં જ આવે તો ઈંગ્લિશ ચાલે કઈ બી કામ ન હોય તો ઈંગ્લિશ જ ચાલે એવું જ થઈ ગયો છે હવે તો ઈંગ્લિશ એવું ભાષા બની જાય છે હવે તો મતલબ ઈંગ્લિશ આદમી રહી ના શકે એવું ભાષાછે થઈ ગઈ છે ઇંગલીશ
હમ્મ એ તો છે જ
હમ્મ
ઈંગ્લિશ મીડિયમમાં હોય તો છેને એ લોકો પોતાનું મતલબ બધા હવે કેટલા બધા આમ અકાઉન્ટ હોય છે એમ તો બાળકો પણ આમ છે ને ઈઝી તરથી આમ શીખી શકે છે હમણાં જો ગુજરાતી મીડિયમમાં આપણે કેવી રીતે બોલતા બધું આ એકડા હોય તો આપણેે એક બે ત્રણ ચાર આવી રીતે હવે તો બધું ઇંગ્લિશ જ બધું આવતું હોય તો છોકરાઓને તો હવે ગુજરાતીમાં શું કેહેવાય એક બે ત્રણ તે પણ એ લોકોને નથી ખબર પડતી હવે એ લોકો બોલે વન ટુ થ્રી આમ
થોડો બહોત તો ગુજરાતી ભી આવા જાયે
હા એટલે જ શું બંને ભાષા આવડવી જરૂરી છે
ગુજરાત માં રહીશ અને ગુજરાતી ના આવે તો બહુ પરેશાન થઈ જાય આગળ
હમ્મ એ તો છે જ હમણાં શું જો છોકરાઓ નગર જો બસ બંને ભાષા આવડે ગુજરાતી અને ઈંગ્લિશ બંને ભાષા આવડે તો તે મતલબ એ લોકોની મતલબ એવી જગ્યા હોય કે એ લોકો બંને ભાષા વાપરી શકે છે કઈ પણ કામ હોય તો તે લોકોને ગુજરાતીમાં પણ એવું કઈ હોય તો તે લોકો આમ એ જે બી કામ હોય તે એ લોકો કરી શકે ને ઈંગ્લિશ ભણેલા હોય તો ઈંગ્લિશ માં પણ હમણાં ખૂબ જ જરૂરી છે એ લોકોને ઈંગ્લશ ભાષા આવડવી જરૂરી છે
ઇંગલિશ આવી તો બધું આવી ગયો હવે આ એવું છે
હમ્મ એ તો છે સારા શિક્ષકો અને સારા યોગદાન માર્ગદર્શન હોય તો બાળકને શું મહેનત કરવામાં ખુબ મદદરૂપ બને છે ને એ લોકોને ગુજરાતી મીડિયમ અને ઈંગ્લિશ મીડિયમ બંનેનું જ્ઞાન અ સરસ આપે છે
હવે એવું થઈ ગયું છે બાકી ના ગરીબ પરિસ્થિતિ થઈ તો ઇંગ્લિશ મીડિયમમાં ના લખાવે એવું જ છે
હા એ તો છે જ અંગ્રેજી ભાષાને શું હમણાં છે ને ખુબ જ મહત્વમ આમ આપે છે બધા ચાલો ઠીક છે મળીએ આપડે ઓકે